હલો.
હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું?
બિલકુલ બધા મજામાં જ છે અને જો ને હમણાં ટ્રેનમાં સફર કરવાનો મને ટાઈમ મળ્યો મારે ક્યાંક ફરવા વેકેશન હતું ને એટલે અ જવાનું છે ને તો હું ટ્રેનમાં ફરતી હતી એટલે મેં વિચાર કર્યો તમારાથી વાત કરી લઉં કે જો ને ટ્રેનની મુસાફરી પણ કેટલી સારી હોય છે નહિ?
હા આ તો વાત તમે સાચી કહી ટ્રેનમાં મુસાફરી કરવું એક આનંદદાયક અને યાદગાર અનુભવ છે ટ્રેનમાં આમ પરિવાર પરિવાર આપણે બધા પરિવારો સાથે એક સાથે એકજૂટ થઈને આપણે જઈ શકીએ છેએ મસ્તી કરી શકીએ છીએ નાસ્તો કરીએ આપણેે ઘણી બધી અહ આપણને વસ્તુ પણ જોવા મળે છે.
બિલકુલ અને મને તો ખબર છે કે બારી વાળી સીટ પર બેસ બેસવાનું બહુ જ સારું લાગે છે કારણ કે ટ્રેનની બહારના જે દ્રશ્યો હોય છે સૌંદર્ય દ્રશ્ય એ જોવાની મને બહુ મજા પડે છે એટલે મને તો એને ટ્રેનમાં આપણે જવું ને એટલે બારી વાળી સીટ પર બેસવાનું બહુ જ ગમે છે.
હા આ તો વાત તમે સાચી કહી બારી વાલી સીટ તો કોને નથી ગમતી બારી વાળી સીટ બધાને જ ગમે છે દરરોજ લાખો લોકો ટ્રેન ટ્રેનમાં અહ ટ્રેનમાં ટ્રેનના દ્વારા એક સ્થળથી બીજા સ્થળે મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી અહ અહ એટલે જયારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે વિવિધ પ્રકારના લોકો સાથે આપણી મુલાકાત થાય છે અને આપણને નવો અનુભવ પણ થાય છે એ લોકો સાથે.
બિલકુલ સાચુ કહો છો તમે. અને પરિવાર સાથે આપણે સાથે કરીએ તો પણ બહુ જટ ટ્રેન નો સફર શું છે બહુ જ આરામદાયક હોય છે અને પછી બીજું જોઈએ તો એનું આપણે ટ્રેનની ટિકિટ પહેલાથી બુકિંગ કરાયેલી હોય છે તો આપણે સફરમાં સફર કરવાનું પણ બહુ જ સહેલું થઈ જાય છે અને ટ્રેનનો સફર છે ન એ થોડો સસ્તો પણ હોય છે થોડોક જો અને સસ્તો અને આરામદાયક હોય છે એટલે હું તો શું છે રજાઓ પડવાની હતી એના પહેલાંથી જ મેં બુકિંગ કરાઈ નાખીએ મારે તો અહિયાંથી અહ અમદાવાદ જવાનું હતું પછી અહ જો સુરત અમદાવાદ ક્યાંય પણ જવું હોય ને તો હું તો ટ્રેનમાં જ સપારી અમ મુસાફરી કરવાનો આનંદ લઉં છું અને ટ્રેનમાં ખબર છે ગરમા ગરમ ચા અને બધી ચા કોફી સમોસા બધા નાસ્તા સરળતાથી મળી રહે છે આપણને ખાવા પીવાની વ્યવસ્થા પણ એવી એવું નથી કે એમાં પણ આપણને કોઈ તકલીફ અને બાળકો સાથે તો ટ્રેનમાં જ જવાની મજા જ અલગ છે કારણ કે એ લો પણ બહુ સારી રીતે એમાં એન્જ એન્જોય કરે છે.
હા આ ત વાત તમે સાચી કહી અને હું ગયા વેકેશનમાં મારા પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી હતી અમે અમદાવાદ થી મુંબઈ ગયા હતા એસ એ એ સમયસર રેલવે સ્ટેશન જે ટ્રેન હતી તે સમયસર રેલ્વે સ્ટેશન પર પહોચી ગઈ હતી ને સ્ટેશન પર ખુબ ભીડ હતી પરંતુ દરેક મુસાફર પોતાની ટ્રેન ની રાત જોઈ રહ્યા હતા. ટ્રેનમાં આવતા જ અમે અમારી સીટ પર બેસી ગયા કારણ કે અમે પહેલેથી બુકિંગ કરી લીધી હતી. અને ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી અને અમારી મુસાફરી શરૂ થઈ ગઈ અને મુસાફરી દરમિયાન છે ને મને બારી વાળલી સીટ મળી હતી અને તે બારી વાળલી સીટ થી મેં કેટલા હરિયાળી વાલા ખેતર નદીઓ પુલો ગામડાઓ શહેરો અને ખુબ સુંદર સુંદર દ્રશ્ય જોયા અને મને બહુ સારું લાગ્યું.
બિલકુલ સાચુ કહો છો તમે અને હું પણ એને એ રીતે જાઉં છું ને તો મને બારી વાળી સીટ તો બહુ જ ગમે છે અને બાળકો સાથે મજા પણ બહુ આવે છે આપણે જયારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ આપણે રેલવે સ્ટેશનનો માહોલ જોઈએ તો કેટલા બધા લોકો છે ને પોતાના સગા સંબંધી એમને મૂકવા આવેલા હોય છે. તે તો એમને અ ની કેટલા બધા એમને રિસીવ કરવા કે લેવા આવેલા હોય છે તો ટ્રેન પર આપણે જયારે બે આપણે સ્ટેશન પર આપણે બેસીએ ટ્રેનનો ઇંતજાર કરીએ ત્યારે પણ આપણે આ નજીકમાં આપણે કે કેટલી બધી વસ્તુઓ હોય છે એ જોવા જોવા મળે છે અને કેટલી બધી વસ્તુ પણ મળે છે અને જો ટ્રેનમાં આપણે મુસા પ્રિ ના દરમિયાન આપણે જો થોડો સમય પસાર કરવો હોય સારો સમય પસાર કરવો હોય તો અહ થોડુ મ્યુઝિક પણ સાંભળીએતો પર બહુ જ સારું લાગે અને બહારના દ્રશ્યો અને મ્યુઝિક આ બંને સાથે જોઈએ તો એનો આનંદ જ હોય છે.
હા આ વાત તો તમે સાચી કહી ટ્રેનમાં મુસાફરી અહ અગર આપણેે કરીએ તો એ સુરક્ષિત પણ હોય છે અને એમનો ખર્ચ પણ ઓછો લાગે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, જોકે લોકો ક્યારેક ભીડ અને મોડું થવાનું કારણ થોડી અહ અસુવિધા પણ થાય છે પણ આપણે થોડું એડજસ્ટ કરવા પડે.
બિલકુલ સાચું કહો છો તમે અને જો આપણે થોડો વિલંબ થતો હોય એ તો થ થાય જ કારણ કે જો કોઈ વત વખત ટ્રેન કોઈ મોડી હોય ટાઈમ પર ન હોય તો એમાં થોડું અહ એવું તો થાય છે કે આપણને થોડો એડજસ્ટમેન્ટ કરવો પડે છે, પણ તો પણ ટ્રેનનો જે સફર હોય છે એ બહુ જ આરામદાયક હોય છે, આપણા માટે, વડીલો માટે, બાળકો માટે કારણ કે જો એમાં અ ટોયલેટની પણ સુવિધા હોય છે, પાણીની પણ સુવિધા હોય છે, અહ પછી અહ અંદર બધ બધા જ પ્રકારના ખાણા, પીણા, નાસ્તા બધા જ ટાઈમ પર આવી જાય છે. અહ અને આપડે જો બુક બુકિંગ કરાયેલું હોય તો આપણને સીટ પર બેસીને આરામથી આપણે સમય પસાર કરીને જઈ શકીએ છીએ. આપણને બહુ થકાન થતી નથી એક સ્થળેથી અહ બીજા સ્થળે જતા અને જયારે આપણે લાંબો સફર હોય મુસાફરીનો સફર થોડો અંતર વધારે મોટો હોય તો આપણને જરૂરથી આપણને બુકિંગ તો કરાવી લેવી જ જોઈએ એનાથી શું છે, આપણને સફરમાં કોઈ તકલીફ નહી થતી.
હા આ વાત તો તમે સાચી કહી અને આપણે ટ્રેનમાં કેટલા બધા પ્રકારના મુસાફરી એટલે કેટલા બધા લોકો ના મુસાફરી લોકો કરતા હોય છે અને એમાં લોકો કોઈક લોકો પુસ્તક વાંચી રહ્યા છે કેટલાક લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને કેટલાક પોતાના પરિવાર સાથે વાતો કરી રહ્યા છે. મારી બાજુમાં જે બેઠા હતા જયારે હું અમદાવાદ થી મુંબઈ ગઈ હતી ત્યારે મારી બાજુમાં જે બેઠા હતા તે વૃદ્ધ વ્યક્તિઓ તેમના પ્રવાસ ના રસપ્રસાદ અનુભવ અને જણાવ્યો, તે લોગ તો કેતે મ મંદિર થી દર્શન કરીને આવ્યા હતા તો અમે એમના સાથે વાત કરી. તેમની વાતો સાંભળીને મને ઘણું જાણવા મલ્યું.
બિલકુલ સાચી વાત કહો છો જો આપણને સફરમાં કોઈ આવો સારો અહ જે મુસાફ પર મળી જાય તો એ વાતો કરવાનો સારો હોય એનો અનુભવ એ આપણા સાથે અહ શેર કરે છે એને ત્યારે જ જયારે એટલે ફરીને આયા હોય અને કેટલા બધા એવા કિસ્સાઓ સંભળાવે છે અને કેટલી બધી વાતો કરે છે એનાથી પણ આપણું જ્ઞાન વધે છે અને આપણે જોઈએ તો આપણે અહ ટ્રેનમાં છે ને કોઈ પણ ગેમ રમતા રમતા જઈએ કા તો અહ નાસ્તો કરીએ. અહ એ વી પ્રમાણે પણ આપણે અહ સારો સમય પસાર કરી શકીએ છીએ, અને જો પરિવારના વધારે અહ મેમ્બર સાથે આપણે સફર કરીએ તો તો સફર એકદમ યાદગાર બની રહે છે, કારણ કે એમાં આપણા બધા પરિવારના એટલા બધા મેમ્બર્સ હોય છે બધા પોતપોતાની પોતાની વાત અહ રખે એના સાથે રમ એમના સાથે રમવાનું એવી રીતે અહ આપણે સમ સમય ક્યાં પસાર થઈ જાય છે આપણને ખબર જ નથી પડતી.
હા આ વાત તો તમે સાચી કહી અને ટ્રેન ટ્રેનમાં બેસીને આરામથી આપણે ખાઈ પીને જઈ શકીએ છીએ આપણે ઊંઘી પણ શકીએ છીએ પછી આપણે બહારનું જે દૃશ્ય હોય છે તેનો પણ આનંદ લઈ શકીએ છીએ જોકે ક્યારેક ભીડમાં થોડું અવતવ થઈ જાય છે પણ તો પણ મજા આવે છે ટ્રેનમાં મુસાફરી કરવાની મજા આવે છે.
બિલકુલ સાચું કહો છો ટ્રેનમાં મુસાફરી કરવાનું બહુ જ આરામદાયક હોય છે બાળકોથી લઈને મોટા સુધી અને કિફાયતી આપણા બજેટમાં પણ હોય છે અને જો ટ્રેનમાં કોઈ એવું અ આપણે કોઈ અ પ્રકારની અસુવિધા જાણતા હોઈએ તો હવે તો જો સુવિધાઓ પણ થઈ ગઈ છે કે આપણે ફટાફટ ફોન પર જ કંમ પ્લેન કરી નાખીએ અને ટ્રેન કેટલા વાગે કયા સ્ટેશન પર પહોંચવાની છે એનું પણ આપણે ઓનલાઈન અ આપણે માહિતી લઈ શકીએ છએ કે અ કેટલા વાગે અ ક્યાં પહોંચવાની છે એનું બધું ટાઈમ ટેબલ ઓનલાઈન આવી જાય છે જો આપણે ટ્રેન ના નંબર અ અ એમાં એન્ટર કરીએ તો એ એની જે લાઈવ લોકેશન છે એ ખબર પડી જાય છે તો આપણા માટે બહુ જ મદદરૂપ હોય છે કે ટ્રેન નો સફર કરવો એ બહુ અને મારો પણ સફર બહુ જ યાદગાર હ તો અને બહુ જ આરામથી અમે મુસાફરી કરી હતી એટલે હું તો જોઉં છું કે હવે ક્યારથી મને ક્યાંક અમ દુર સુધનો સફર કરવો હોય જેનો સફર લાંબો હોય તો હું તો જરૂર થી ટ્રેનની બુકિંગ જ કરાવીશ.
હા આ વાત તો તમે સાચી કહી અને ટ્રેનમાં કેટલા કેટલા તો બધા ટાઈપના ડબ્બાઓ છે જેમ કે આપણું જનરલ ડબ્બો, પછી સ્લીપર, પછી ચેર વાળો, પછી અ ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી કેટલો કેટલા વાળો ડબ્બો છે જે હિસાબે આપણના આપણા બજેટ છે એ હિસાબે આપણે બુકિંગ કરાવીને આપણે એમાં મુસાફરી કરી શકીએ છીએ અને હમણાં તો કેટલીક ટ્રેનોમાં તો ખાવા પીવાની સુવિધાઓ પણ છે જયારે આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરીએ ત્યારે જ આપણને પેલા ઓપ્શન ટેપ મળી જાય છે શું તમને ખાવાનું જોઈએ છે? શું તમને બ્રેકફાસ્ટ જોઈએ છે? આ બધા ઓપ્શનસ આપણે જ્યારે બુકિંગના ટાઈમ પર આપણે સિલેક્ટ કરી શકીએ.
બિલકુલ સાચું કહો છો તમે આ તો બહુ જ સારો તમે અનુભવ મારા સાથે શેર કર્યો અને તમારો જે મુસાફર અ તમારી મુસાફરી પણ ખુબ યાદગાર રહે એવી તમને શુભે શુભેચ્છા આપું છું અને જરૂરથી આપણે ફરીથી મલીશું અને આપણા જે સુંદર અનુભવ છે એકબીજાને જરૂર થી બતાવીશું અને ટ્રેનનો સફર તમારો યાદગાર રહે એના માટે બહુ જ બહુ જ તમને શુભેચ્છા છે. ચલો પછી મલીએ. આવજો.
હા અને મારે એક છેલ્લી વાત કેવી હતી કે ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ બો આરા આનંદ વાળો હોય છે ને અ યાદગાર હોય છે આ મુસાફરી એ મા માત્ર નવી જગ્યાઓ જ નહીં પરંતુ નવા લોકો સાથે પણ આપણને અનુભવ કરાવે છે. ટ્રેનમાં મુસાફરી કરવી મને ખુબ જ ગમે છે. અને અ અ ભવિષ્યમાં ફરી આ આવી સુંદર મુસાફરી કરવાનો તમારા સાથે હું જરૂર પ્રયત્ન કરીશ ને હું ઇન્તઝાર પન કરીશ.
સારું ચાલો પછી મલીએ આવજો.
હા. આવજો.